હ કેમ છો.
મજામાં તમે કેમ છો.
હા હું પણ મજામાં છુ, આજે એક ઇન્ટરેસ્ટિંગ ટોપિક પર વાત કરીએ
હા શ્યોર શું ટોપિક છે.
ફ્રીલેન્સિંગ આજે ઘણા સ્ટુડન્ટસ અને પ્રોફેશનલ્સ ફ્રીલેન્સિંગ તરફ જઈ રહ્યા છે.
હમ બિલકુલ પણ મને ફ્રીલેન્સિંગ વિશે બેસિક ખબર છે, એક્ઝેક્ટમાં ફ્રીલેન્સિંગ શું હોય.
હા હુ સમજાવુ રિલાન્સિંગ એટલે તમે કોઈ કપનીમા પરમાનન્ટ એમ્પ્લોયના હોય. પણ અલગ અલગ ક્લાયન્ટ માટે પ્રોજેક્ટ બેઝિસ પર કામ કરો તેને ફ્રી લાન્ચિંગ કહેવાય
ઓ એટલે સેલ્ફ એમ્પ્લોઈડ જેવુ
હા એક્ઝેક્ટલી તમે તમારા બોસ પણ તમે જ અને ઇમ્પ્લોય પણ તમે જ એવી રીતે
હમ ઇન્ટરેસ્ટિંગ લાગે છે. પણ લોકો ફ્રીલેન્સિંગ કેમ ચૂઝ કરે છે.
એના તો ઘણા બધા રીઝન્સ હોય છે કેમ કે ફ્રીડમ મળે છે. ફ્લેક્સિબલ ટાઈમિંગ હોય છે ને લોકેશન ઇની કામ કરી શકીએ છીએ એટલા માટે
લોકેશન ઇન્ડિપેન્ડેન્ટ એટલે
એટલે તમે ઘરથી કે કેફેથી અથવા ટ્રાવેલ કરતા કરતા પણ કામ કરી શકો છો. બસ તમારી સાથે ઇન્ટરનેટ જોઈએ.
વાહ અ તો કોલેજ સ્ટુડન્ટ પણ કરી શકે.
હા ને ઘણા સ્ટુડન્ટસ પણ ટાઈપ પાર્ટ ટાઈમ ફ્રીલાન્સિંગ કરે છે અને પોકેટ મની થી લઈને ફૂલ ઈન્કમ સુધી અર્ન કરે છે.
તો ફ્રીલેન્સિંગમાં કયા કયા ફિલ્ડસ પોપ્યુલર છે.
ઓમ તો ઘણા બધા છે. અ મેઈન જણાવું તો કન્ટેન્ટ રાઈટિંગ, ગ્રાફિક ડિઝાઇન, વેબ ડેવલપમેન્ટ પછી એપ ડેવલપમેન્ટ ને વિડીયો એડિટિંગ પણ છે ડિજિટલ માર્કેટિંગ સોશિયલ મીડિયા એ. આઈ. સર્વિસિસ ડેટા એન્ ટ્રાન્સલેશન પછી વોઇસ ઓવર છે. પછી ઘણી બધી ફિલ્ડસ છે. તેમાં તમે ઘરે બેઠા કામ કરી શકો ઓનલાઈન વર્ક કરી શકો.
હમ્મ ઘણા ઓપોર્ચુનિટીસ છે જો કોઈ બિગનર હોય તો તેને કયા સ્કીલ થી સ્ટાર્ટ કરવું જોઈએ.
એ તો એના ઇન્ટરેસ્ટ પણ ડિપેન્ડ કરે છે ને તો ક્રિએટિવ હોય તો ગ્રાફિક ડિઝાઇન કરવું જોઈએ. ને રાઈટિંગ ગમે તો કન્ટેન્ટ રાઈટિંગ કરવું જોઈએ અથવા કોડિંગમાં ઇન્ટરેસ્ટ હોય તો વેબ ડેવલપમેન્ટ કે પાયથન કરી શકે
હા હું એન્જિનિયરિંગ સ્ટુડન્ટ છું મારા માટે શું બેસ્ટ છે.
અ એન્જિનિયરિંગ સ્ટુડન્ટ માટે તો કોડિંગ ને વેબસાઇટ ડેવલપમેન્ટ બેસ્ટ છે એમાં એ. આઈ. ટુલ્સ ને ઓ ટોમેશન અથવા ટેકનિકલ કન્ટેન્ટ રાઈટિંગ એ પણ સારા ઓપ્શન છે.
હમ્મ પણ સ્કીલ હોય તો ક્લાયન્ટ ક્યાંથી મળે.
તેના માટે પીવર છે અપવર્ક છે ફ્રીલેન્સર ડોટ કોમ પીપલ પર અવર એવા ઘણા બધા પ્લેટફોર્મ છે.
હમ્મ. મને ફાઈબર નું નામ સાંભળયું છે એ કેવી રીતે કામ કરે.
અ ફાઈબર માં તમે જી. આઈ. જી. ક્રિએટ કરો જો ક્લીએન્ટ તમારી સર્વિસ જોએ છે અને ઓર્ડર આપે છે.
એક્ઝામ્પલ આપોન
માનો કે તમે લોગો ડિઝાઈન કરો છો તો તમે લખો કે આઈ વિલ ડિઝાઇન અ પ્રોફેશનલ લોગો ક્લાયન્ટ ઓર્ડર મૂકશે અને તમે ડિઝાઇન આપશો
હમ્મ સિમ્પલ લાગે છે પણ કોમ્પિટિશન ઘણું હોય ને.
હમ્મ કોમ્પિટિશન તો હોય જ. પણ ક્વોલિટી અને કન્સિસ્ટન્સી હોય તો ક્લાયન્ટ મળે જ.
અ પેલો ક્લાયન્ટ મેળવો મુશ્કેલ હોય.
સૌથી મુશ્કેલ સ્ટેજ પહેલો ક્લાયન્ટ મેળવવાનો હોય છે પણ પેશન્સ રાખવું પડે.
કેટલો ટાઈમ લાગી શકે
અ કોઈને એક વીક કોઈને વન મંથ અથવા કોઈને થ્રી મંથ પણ લાગી શકે છે.
હા તો તો આ સમય સુધી મોટિવેશન કેમ મેન્ટેન કરવું
તેના માટે આપણે સ્કીિલ ઇમ્પ્રુવ કરતા રહેવું જોઈએ પોર્ટફોલિયો બનાવવું ને સેમ્પલ પ્રોજેક્ટ ક્રિએટ કરવા
અ પોર્ટફોલિયો એટલે શું
તમારા બેસ્ટ કામ નું કલેક્શન જે ક્લાયન્ટને બતાવે કે તમે શું કરી શકો છો
હમ જો મને કોઈ રિયલ ક્લાયન્ટ ના હોય તો પોર્ટફોલિયો કેમ બનાવું
હ સેલ્ફ પ્રોજેક્ટ બનાઓ એક્ઝામ્પલ વેબસાઇટ ડિઝાઇન શીખતા હોય તો ઇમેજનરી બિઝનેસ માટે વેબસાઇટ બનાવો
હમ ઇન્ટરેસ્ટિંગ છે તો સ્માર્ટ આઈડિયા છે
હા ને ક્લાયન્ટ રિઝલ્ટ જોય છે એક્સપિરિયન્સ કરતા પણ વધુ
હમ અને ફ્રીલાન્સિંગ થી કેટલી ઈન્કમ થઈ શકે
હમ સ્ટાર્ટિંગમાં કદાચ એક હજાર થી પાંચ હજાર રૂપીસ પર મંથ મળે ને પછી વીસ હજાર અથવા પચાસ હજાર કે લાખો સુધી પણ જઈ શકે
લાખો
હા સ્કિલ્ડ ફ્રીલેન્સર ઇન્ટરનેશનલ ક્લાયન્ટ સાથે કામ કરે તો ઈન્કમ ઘણી વધારે હોય છે
તો ઇન્ટરનેશનલ ક્લાઇન્ટ સાથે કોમ્યુનિકેશન ઇંગ્લિશ માં કરવી પડે ને
હા તેના માટે બેઝિક ઇંગ્લિશ કોમ્યુનિકેશન ઇમ્પોર્ટન્ટ છે
અને જો ઈંગ્લિશ પરફેક્ટ ના હોય તો
અ પરફેક્ટ હોવાનું જરૂરી નથી ખાલી ક્લિયર કોમ્યુનિકેશન હોવું જોઈએ
અને ફ્રીલાન્સિંગમાં સૌથી ઇમ્પોર્ટન્ટ ક્વોલિટી કઈ છે
હમ મારા મતે તો ડિસિપ્લિન
ડિસિપ્લીન કેમ
કારણ કે તમને કોઈ ઓફિસ મેનેજર રિમાઈન્ડ નથી કરતો ડેડલાઈન તમારે જ મેનેજ કરવાની છે
હમ અને આજે એડવાન્સ ટોપિક્સ પર વાત કર હજી એડવાન્સ ટોપિક પર વાત કરીએ આપણે
હમ પરફેક્ટ ચાલો ક્લાયન્ટ હન્ટિંગ થી સ્ટાર્ટ કરીએ આપણે
અ ક્લાયન્ટન્ટિંગ નામ જ ઇન્ટરેસ્ટિંગ લાગે છે
હા ફ્રીલાન્સિંગમાં સ્કીલ ઇમ્પોર્ટન્ટ છે પણ ક્લાયન્ટ ફન્ડિંગ એની કરતા વધુ ઇમ્પોર્ટન્ટ છે
કેમ
કારણ કે સ્કીિલ હોય પણ ક્લાયન્ટ ના હોય તો ઈન્કમ નથી મળવાની ને
હા એ તો છે વેલીિડ પોઈન્ટ તો ક્લાયન્ટ ક્યાંથી મળે
હ ફાઈવર અપવર્ક લિંકડ ઇન ફેસબુક છે ને ડિસ્કોટ કોમ્યુનિટી કોમ્યુનિટી છે ટ્વિટર છે રેડડીત છે ને ડાયરેક્ટ આઉટરીચ પણ
ડાયરેક્ટ આઉટરીચ એટલે
તમે કોઈ બિઝનેસ ને ડાયરેક્ટ મેસેજ કરો કે ઈમેલ કરો અને તમારી સર્વિસ ઓફ ઓફર કરો તેને
લોકો રિપ્લાય આપે
હમ બધા તો નહી આપે પણ સો માંથી પાંચ રિપ્લાય આવે તો પણ ઓપોર્ચ્યનિટી મળે ને
તો ગમે એટલે નંબર્સ નો જ છે
હમ બિલકુલ ફ્રીલાન્સિંગમાં રિજેક્શન નોર્મલ છે
હા આ સોંગ ફાઈબર કરતા બેટર છે.
બંને અલગ અલગ છે ફાઈબરમાં ક્લાયન્ટ તમને શોધે છે નેટવર્કમાં તમે ક્લાયન્ટસને અપ્રોચ કરો છો
હમ બિગનર માટે કયું બેટર
હા બંને ટ્રાય કરવા જોઈએ ફાઈબર પ્રોફાઈલ કેવી રીતે બનાવી ઈ કયો
હમ હમ. અ પ્રોફેશનલ ફોટો જોઈએ ક્લિયર ડિસ્ક્રિપ્શન. નીશ સ્પેસિફિક હોવી જોઈએ અને એટ્રેક્ટિવ થમનેલ્સ.
હમ સાચું એક્ઝામ્પલ.
જેમ કે આઈ વિલ ક્રિએટ અ મોર્ડર્ન રિસ્પોન્સશિવ વેબસાઇટ. આ જનરેટ કરતા બેટર છે આઈ વિલ ક્રિએટ અ ફાસ્ટ ર. મુનસિફ બિઝનેસ વેબસાઇટ ફોર સ્ટાર્ટઅપ્સ. હા એક્ઝે્ટલી.
કસમ. પોર્ટફોલિયો વિશે વધુ સમજાવો તો.
અ પોર્ટફોલિયો તમારું ડિજિટલ શોરૂમ છે.
હમ નાઈસ ડેફિનેશન.
જો ક્લાયન્ટ પાસે બે ફ્રીલાન્સસ હોય અને એક પાસે પોર્ટફોલિયો હોય અને બીજી. પાસે ના હોય તો ક્લાયન્ટ કોને ચૂઝ કરશે.
ઓબવિયસલી પોર્ટફોલિયો વાળા ને.
હમ એક્ઝેક્ટલી.
પોર્ટફોલિયોમાં શું એડ કરવું જોઈએ.
અ એમાં પ્રોજેક્ટ સ્ક્રીન શોટ્સ ટેસ્ટીમોનિયલ્સ રિઝલ્ટ અને. પ્રોસેસ.
એસ ટી મોન્યલ્સ ના હોયતો તો.
અ ફ્રેન્ડ્સ કે ફેમિલી માટે ફ્રીમાં કામ કરી ફીડબેક લઈ શકાય.
હમ સ્માટ આઈડિયા.
શી. સ્ટાર્ટિંગમાં ક્રેડિબિલિટી બિલ્ડ કરવી સૌથી ઇમ્પોર્ટન્ટ છે.
અને મને પ્રાઇઝિંગ નો કન્ફ્યુઝન રહે છે.
આ બધા બિગ નર્સ ને હોયજ છે.
હમ કેટલું ચાર્જ કરવું જોઈએ.
સ્ટાર્ટિંગમાં માર્કેટ રિસર્ચ કરો.
હ કોઈ એક્ઝામ્પલ.
જો ફાઈબર પર લોગો ડિઝઇન માટે એવરેજ હજાર રૂપીસ ચાર્જ. થાય છે તો તમે સ્ટાર્ટિંગમાં પાંચસો કે સાતસો લઈ શકો.
હ ચીપ પ્રાઇસ મૂકવું બેટર છે.
બઉ ચીપ નઈ.
કેમ.
લોકો ક્વોલિટી પર ડાઉટ કરે પછી.
ઓહ સાચું.
હ લો પ્રાઇસ થી અટ્રેક્ટ થઈ શકે પણ સસ્ટેનેબલ નથી.
હમ. તો પછી રેટસ ક્યારે વધારવા.
રેટ્સ આપણેે આપડું એક્સપીરિયન્સ મળે આપણને પછી આપડું વર્ક બધાને ગમે ને સારુ ફીડબેક આવેતો રેટસ વધારી દેવાનુ
હમ સાચું કહ
ચાલો તો આજે વાત કરીને ઘણું જાણવા મળ્યુ
હા મને પણ આગળ આપડે કોઈ નવા ટોપિક સાથે મળીએ
હમ બાય
હ.